હેલો કેમ છો?
મજામાં યાર.
અરે હું પણ એકદમ મજામાં. તું ક તાર શું હાલચાલ ચાલે ઘણા દિવસ પછી આપણી વાત થઈ તે છે.
હ બસ યાર હું પણ મજામાં છું. સાચી વાત છે જોને રોજ બરોજ ના કામ માં એટલા વ્યસ્ત થઈ જાય છે ને કે સમય જ નથી મળતો. સારું કર્યું તે આજે સામે છે ને ફોન કર્યો. નકર હું તો આ બધા કામ એટલું હોય છે ને યાર કે નવરી નહી થાતી બોલ ઘરે બધા બજારમાં છે ને કેમ છે બધા ને.
ઘરે બધા એકદમ મજામાં છે. છેલ્લા થોડા દિવસો થી કામનું થોડું દબાણ હતુ. પણ હવે અત્યારે તો આજે તો છે ને રવિવાર છે એટલે રજા હતી એટલે મેં કીધું લાઈ તો નિરાતેવાત કરવી હતી તારી સાથે તો મે કે તું લાંબ બેનપણી સાથે એ જ દિલ ખોલીને લાંબી વાત કરી લઉં.
હા યાર, બઉ સરસ કર્યું તે મિત્રો સાથે વાત કરી એટલે તો બધો થાક ઉતરી જાય અને આમ તો આપડે રોજ બરોજ કઈ નવરા થતા નહી ક્યારેક આ રીતના વાત કરી તો એ બાને આપણે એકબીજા માટે ટાઈમ પણ નીકળે. બીજું તો શું નવું ચાલે તારા જીવનમાં એ તો કે?
બધું મસ્ત ચાલે છે. કાલે જ છે ને હું પેલા ઇન્ટરનેટ ઉપર ભારતના અલગ અલગ તહેવારો- - વાંચી રહી હતી તો એમાં બધા અલગ અલગ તહેવાર વિશે હતું તો- - હે ને ત્યારે એું ગુડી પડવા- - વિશે વાંચ્યું મેં તો મને એમ તરત જ તારી યાદ આવી ગઈ કેમ કે- - આ તહેવાર તો તને છે ને બહુ ગમે છે ને?
હા યાર આ તહેવાર તો મને બહુ જ ગમે છે એ તો તને ખબર જ છે ને? કે હાાસતા વળી ગુડી પડવો એટલે તો મારો સૌથી મનપસંદ તહેવાર છે. મહારાષ્ટ્ર નું ખાસ કરીને નવું વર્ષ છે પણ હવે તો આખા દેશ- - લોકો તેને બહુ ઉત્સાહથી ઉજવે છે ચ ચૈત્ર મહિના ની શરૂઆત અને વસંત ઋતુ નું આગમન થાય એટલે વાતાવરણ જ ક એક અલગ ઉમ- - ઉમંગ અને હકારાત્મ હોય છે એ તો તને ખબર જ છે નેં?
હા સાચી વાત છે તારી મને એતો જણાવ કે આ ગુડુ એટલે શું? મેં છે ને આ શબ્દ ન મને કઈ આમ કઈ ખ્યાલ નથી મેં ઘણી વાર છે ને લોકો ના ઘરની બહાર એકખી ને લાકડી હોય એ એના પર લોટ ટો અને કાપડ બાંધીને જોયું છે પણ તેનું અસલી મહત્વ તો મને ખબર જ નથી.
સાચી વાત યાર આ વાત છે ને બહુ ઓછા ને ખબર હોય છે બધાને ખબર હોતી નહિ. પણ તે આ બહુ સરસ મજા નો સવાલ પૂછ્યો છે જો હું તને સમજાવું કે ગુડી એ એટલે વિજય વિજયની પતાક તા કે ધ્વજ આપણી પૌરાણિક માન્યતા એવી છે કે આ દિવસે ભગવાન રામ રામ હેને રાવણ નો વધ કરી અને પોતાના ચૌદ વર્ષ નો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા ફર્યા હતા એ તો તને ખબર જ છે ને એટલે હે ને લોકો પોત પોતા ના ઘરની બહાર ગુડી બાંધીને ભગવાન રામનો વિજય અને ખુશી ની ઉજવણી કરે છે બીજી એક પણ માન્યતા એવી પણ છે કે આ દિવસે હે ને બ્રહ્માજી એ સૃષ્ટિનું સર્જન કર્યું હતું આ વાત ની તો તને ખબર જ હશે ને યાર.
અરે વાહ હા બ્રહ્માજી એ સૃષ્ટિ નું સર્જન કર્યું હતું એ તો ખબર છે. પણ આટલું લાબો ઇતિહાસ તું જાણે છે એ તો મને ખબર જ નહોતી. અને આ રીતે તું જો સમજાવી શકતી હોય તો એ તો બહુ સારી વાત કહેવાય ને આટલું ઊંડું જ્ઞાન છે તારા પાસે તો આ ગુડી કેવી રીતે બનાવવામાં આવે આવે છે તેની કોઈ ખાસ રીત હોય છે.
હા યાર આ આ બિલકુલ એક લાંબા વા વાત છે કે એક લાંબા વાસ ની લાકડી લેવામાં આવે તેના એક છેડેને એક નવું કોરું અને રેશમ નું કાપડ એમાં ખાસ કરીને એને પીળા કે લાલ અથવા તો હોય ને લીલા રંગ નુ કાપડ હોય એ છેડે બાંધવામાં આવે અને પછી તેના પર હે ને લીમડાના પાનની ડાળી અને આંબા અને ને બતાસા સાકર નો હાર લગાવવામાં આવે અને પછી હેને છેલ્લે તેની ઉપર છેે ને તાંબા કે ચાંદી નો કળશ અથવા તો આપડા ઘરમાં જે લોટો ઉપયોગ લઈને પાણી પીવામાં એને ઊંધો મુકવામાં આવે અને આખી ગુડી નેને ઘરની બહાર અગાસી પર કે બારી એવી એવી રીતે ઉભી રખ ખા છે આવતા જતા બધાને દેખાય અને એવું મનાય છે કે આ ગુડી ઘર માંથી નકારાત્મક ઉર્જા દૂર કરે હેને સકાર ઉર્જા હે એ આપણા ઘર માં પ્રવેશે આ વાતની તને કઈ ખબર છે.
અરે વાહ આ તો મને સાંભળતા જ એક કેટલું પવિત્ર લાગે. અને સુંદર પણ લાગે છે આ આવી બધી જો નકારાત્મક શ શક્તિનુ દૂર રાખતું હોય ઘરમાંથી તો આપણેે આ કળશને આ કર આ માન્યતા મુજબ આપણે આ કરવું જ જોઈએ અને મને એ કે આ દિવસે જમવાનું શું ખાસ હોય છે, અને તો તને તો તે ખબર જ હશે મને નવી નવી વાનગીઓ તો બહુ જ ભાવે અને મને એમાં હે ને જાણવાનો પણ રસ વધારે હોય તો તું મને કેને કે શું હોય છે.
હા ભાઈ એ તો મને ખબર જ છે, કે આ દિવસે તો કોઈ મીઠાઈ ખાતા પેલા તો સૌથી પહેલા તો લીમડાના પાળ અને ગોળ નું મિશ્રણ ખાવાનો રી છે, આ વાતને તને કદાચ મન લાગે નહી ખબર હોય ખબર છે.
ના મને તો આ વાતની કઈ ખબર જ નથી. લીમડું અને ગોળ એકદમ કડવું અને ગળી નુ એક સાથે એવું કેમ આવું કેમ કરવામાં આવે કળું પણ હોય અને મીઠું પણ હોય એટલે આનું પણ કાઈ પણ કોઈ પણ અ જીવનની કોઈ પણ ઘટના સાથે શું આ બનાવ બનેલો છે.
હા યાર તને નહી ખબર હોય કે એની પાછળ તો એે ને બહુ સરસ જીવનનો પાઠ. છુપાયેલો છે. જો લીમડો કરવો હોય છે, અને જીવન ના દુઃખ બીમારી અને સંઘર્ષ એ દર્શાવે છે, અને ગોળ તો એકદમ ગળયો હોય એ તો તને ખબર જ છે. એટલે સુખ પ્રેમ અને ખુશી દર્શાવે છે, નવા વર્ષને. શરૂઆતમાં જ બંને ખાવાનો અર્થ એ થાય કે આપણે જીવનમાં સુખ અને દુઃખ બંને સમાન રીતે સ્વીકારવા જોઈએ વળી પછી તને ખબર હોય તો આયુર્વેદિક પ્રમાણે મહિનામાં લીમડો ખાવો એ શ્વાસ અને રોગ પ્ર્રતિકારક શક્તિ પણ. માટે બહુ સારો હોય એ તો તને ખબર જ છે, ને અને ગોર પણ ખાવો હોય એ સારો છે.
હા એટલે જ છે, ને મારા બા એમ કેતા કે. અ મહિનામાં હે ને લીમડો ખાવો જોઈએ એટલે પેલાના જે. હતા બધું બિચારા સાચું કેતા પણ આપડે તો શું હોય. આપડણે તો કઈ સમજતા હોય ને એટલે એને અવગણતા હોય. એટલે ઈ તો પ્રોપર એની રીતે સાચા જ હતા કેમ કે બીમારીથી આપણે દૂર રહી અને. આપ રોગ પ્રતિકારક શક્તિ વધે તો આ વિચાર તો ખરેખર અદભુત જ છે, તો. પણ છે. કે આપણા ભારતના તહેવારોમાં કેટલી બધી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વાતો છુપાયેલી હોય છે. અને જેમ કે એક જે કોઈ પણ વાત હોય જેમ કે તુલસી હે એક તો તુલસી. ન પણ અલગ જ મહત્વ છે, ચોવીસ કલાક ઓક્સિજન પૂરું. પાડે એટલે આ રીતે બધું સંકળાયેલું હોય એટલે એ વૈજ્ઞાનિક રીતે અને આધ્યાત્મિક રીતે પણ હોય અને તહેવાર ની આ ખાસ મીઠાઈમાં શું બનાવાના છો.
હા અરે મીઠાઈ તો મહારાષ્ટ્રની છે, પૂરણપોળ અને. શ્રીખંડ પુરી ગુડી પડો તો અધરો જ કહેવામાં આવે ચણાની ડાળ અને. ગોળ નું પૂરણ બનાવીને તેનેને રોટલીમાં ભરીને શેકવામાં આવે પછીને ગરમા ગરમ પૂરમ પાણી ભરે ને ચમચી ભરીને ચોખ્ખું દેશી ઘી. લગાવવામાં આવે ને ખાવાની કઈક અલગ જ મજા આવે.
અરે વાહ પૂર્ણપુરી. પૂરણપોરી તો મને બહ જ ભાવે અતિશય અને. મેં તો અમે એક વાર બાર ગયા ત ને ત્યારે મેં ખાધી તી મને તો અને. તું બોલી તો મારા મોટ. ખરેખર પાણી જ આવી ગયું અને અત્યારે જ મને મન થયું કે લાવું પરણ ખાઈ લો. તો એવું કરીએે તો આવતી વખતે હે ને હું બુડી ઉપર હે ને ચોક્કસ છેે, ને ઘરે જ આવીશ અને ઉજવણી પણ હું જોવા ત્યાં આવવાની છું આજખેરે તું મરે ચોક્કસ કેજે.
હ હા યાર હું તને ચોક્કસ બોલાવીશ તારું હંમેશા સ્વાગત જ છે આપણે સાથે મળીને ને આ વખતે ગુડી બનાવશું અને પુરણ પાણી પણ ખાઈશું. તને ખબર છે ને આજ દિવસે ભારતના અલગ અલગ રાજ્યોમાં નવું વર્ષ અને જુદા જુદા સાામે ઉજવાય છે.
હા તે તો મેં વાંચ્યું જ હતું કેમ કે કર્ણાટક તેલંગાણા અને આ્ર આંધ્ર ઉત્ર પ્રદેશ ના લોકો પણ હે ને આ દિવસે યુગાથી તરીકે ઈ લોકો ઉજવાય છે ને.
હા એકદમ સાચું છે અને સિંધી ભાઈ બહેનો પણ આજ સમયગાળામાં ચેતી તરીકે પણ તેનું નવું વર્ષ ઉજવે છે જય્યારે ઉત્તર ભારતમાં આ દિવસે ચૈત્ર નવરાત્રી ની પણ શરૂઆત થાય છે.
હા એ તો છે આપડો દેશ કેવો ખરેખર હે ને વિવિધતા માં એકતાનું ઉત્ત સમ ઉદહરણ છે. કેમ કે બધા રાજ્યો અલગ અલગ ભાષા પછી અલગ અલગ તહેવારો કે અલગ અલલ નામ છતાંય આપણે પાછળ એક જ ભાવના હોય. કેમ કે આપડો દેશથી ભાઈચારાનું પણ પ્રતીિક છે. તો આપણેે આ નવી શરૂઆત અને શ્રદ્ધા અને હકારાત્મકતા દર્શાવે છે ને.
હા બિલકુલ સાચી વાત છે કઈ આ તહેવારો તો આપણને આગળના મૂળ અને સંસ્કૃત. સાથે જોડી રાખે છે. સારું થય તે આજે મને ફોન કર્યો તો ગોડી પડવાની વાતો કરીને મારે પણ દિવસ દિવસ ઉધરી ગયો અને તારી સાથે વાત કરીને મને પણ એકદમ મન હળવું થઈ ગયું.
મને પણ બહુ મજા આવી. તારી સાથે ગુડી પડવા વિશે આટલી સરસ માહિતી જાણવા મળી મને તો ખબર જ નથી કે તને આ ગોળી પ્રદા વિશે પણ આટલી બધી તને માહિતી છે ને. લાંબો તે મને ઇતિહાસ કીધો હવે આપણે આમ જ નિયમિત રીતે વાત કરતા રહીશું આટલો લાંબો બ્રેક નહીં આ બા. વાડી
પાકોું વચન ચાલ હવે હું તારા રવિવારની મજા માણ અને તારોને ઘરના ના બધા ન ધ્યાન રાખજે.
તું પણ તારું ધ્યાન રાખજે આવજે.